હેલો
હા. હા કેમ છો બેન હેલો કેમ છો બેન આવાજ આવે.
હા મે મજામાં.
હા મજામાં હા સારું સારું. શું ચાલે છે બહેન?
હા આવાજ આને.
આવે છે હા હા ચલો હમમ. કેમ છો તોમે આજે સવારે ખુબ વહેલે ઉઠી લાગો છો.
મજામાં બહેન હું આજે યોગ કરીને આવી છું. આખું શરીર એકદમ તાજગી અનુભવી રખું છે ને
હા વાહ વાહ. હું પણ ઘણા દિવસ થી વિચાર કરું છું યોગ સુરુ કરું. પણ સમય નથી મીળતી. સમય તો કાઢવા પડે ને બેન આપને મોબાઈલ અ
સમય તો કાઢવા પડે ને આપને મોબાઈલ માટે સમય કાઢી શકીએ કે તો પોતાના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી કાઢવો જોઈએ.
હા હા હા. વાત તો કરે છે. મીના હું છું મીના હે હા વાત વાલા આપ પડલો.
હા.
હમમ. યોગાથી હા અવાજ આવે છે.
હા આવે છે બહોત ધીમે ધીમે આવે છે.
કેમ આવે છે અભી આવે છે.
હા આવે અભી બોલો ને કયા બોલ રહે થે.
હા મેં હમમ. હમમ યોગાથી શરીર લચીલુ બને છે. સ્થાયુને મજબૂત થાય છે. કમર અને કમર દર્દને દુખાવ ઓછો થાય છે વધારેમાં મન પણ શાંત રાખે છે.
હા. આજકાલ તો નાની ઉંમરના લોકોને પણ કમરાનો દુખાવો રહે છે ને
હા મોબાઈલ, કમ્પ્યુટર અને લાંબ સમય સુધી બેસીને કામ કરતી આવું ફાય ફાવી શકે છે. યોગ યા બધા ઘની ઉપાય ઉપયોગી છે.
હા યોગ થી તનાવ પણ આવ છે.
હમમ હા પ્રાણાયામ અને ધ્યાન કરવાથી મન શાંત રાખે છે. ચિંતા ઓછી થાય છે અને ઘનું પણ સારી આવે છે. ઘૂં ઊંઘ, ઊંઘ બી સારી આવે છે.
હા મને તો ઘણી વાર રાત્રે ઊંઘ નથી આવતી.
હમમ તો તારે જરૂર યોગ કરવા જોઈશે. રોજ થોડા સમય પ્રાણાયામ કરે ખુબ ફાયદો છે. હમ.
મહિલાઓ માટે યોગ શા માટે જરૂરી છે.
બઉ મહિલાઓને તો ઘરના. પરિવાર અને ઘણી જવાબદારી આ સાંભાળી શકે. યોગથી શરીરમાં તાકાત રહે મન પ્રસન્ન રહે. અને થાક ઓછે લાગે.
મને તો સાંજ સુધી કામ કરતાં કરતાં ખૂબ થાક લાગે છે.
એમ છે આવું અરે યોગ. યોગ્ય રીત ધીરે ધીરે શરીર માં સ્ફૂર્તિ આવે છે યોગ માટે. અ થાક ઓછું લાગે છે માનડે લાગે છે.
હા યોગ કરવા માટે શું જરૂરી હોય.
હમ ફક્ત એક યોગ માટે આરામદાયક કપડાને. સકારાત્મક વિચાર બસ એટલું જ છે.
યોગ ક્યારે કરવા જોઈએ.
હ યોગ. સવારે સૂર્યોદય પહેલે અથવા સૂર્યોદય પછી. ખાલી પેટ યોગ કરવા વધારે સારો છે.
હ શું કોઈ પણ આસન કરી શકાય.
હા શરૂઆતમાં સરળ આસન કરવા. પછી શિક્ષક ના માર્ગદર્શનથી. ધીરે ધીરે બીજા આસન શીખવા.
યોગ થી વજન પણ ઘટે ના.
હા સરસ. યોગથી સરસ વજન ઘટે નિયમિત યોગ ચાલુ. અન્ન સંતુલિત આહાર. રાખવા હોતી વજન નિયંત્રિત રાખે છે.
હા બાળકાનો પણ એ યોગ શીખવા વાડે જોઈએ.
હા જરૂર થી યોગથી. એકાગ્રતા વાળે યાદ શક્તિ સારી થાય અને શરીર મજબૂત બને.
વડીલો પણ યોગ કરી શકે.
હા હા ચોક્કસ. અ પણ પોતાની ક્ષમતા પ્રમાણે અને ડોક્ટર અથવા પ્રશિક્ષણ. સલાહથી કરાવો.
અચ્છા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કારે ઉજવાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે બીસ જૂનમાં. ઓ ઉજવાય છે. આખી દુનિયા એ દિવસે યોગ નું મહત્વ સમજે છે.
ભારતે દુનિયાને આ બહુ સુંદર ભેટ આપી છે.
હા બહુ સરસ ભેટ આપી છે હ. યોગ મતલબ ભારત ના દુનિયા માટે વરદાન છે. અને બિલકુલ યોગ આપની પ્રાચીન સંસ્કૃતિ છે. અમૂલ્ય વારસો છે પારંપરિક સંસ્કૃતિ છે અનેના. યોગ આપણા શરીર માટે સરસ હોય છે. શરીર ના તંદુરસ્ત રાખે છે. યોગ ના ઘણા બધું ફાયદો છે.
ઓકે યોગ સાથે બીજું શું ધ્યાન રખાવું.
અ સારો આહાર પૂરી ઊઘ. અ પૂરી આઠ ના નવ ઘંટાની ઊંઘ. અને સમય પર જમ્મુ. અ અને ખુબ પાણી પીવાનું સમય પર ઊંઘ નું મતલબ રા. ન જમવાનું આ સાડે સાત આઠ આઠ ના વચ્ચે જ ખાઈ લે અના સવાર ના નાસ્તા પૌષ્ટિક પ્રોટીનયુક્ત આહાર આ ઘણું બધું ખ્યાલ રાખો પડે યોગ સાથે આપને ખાવાનો
અચ્છા તું ક્યા ક્યા અ કયા કયા આસન કરે છે.
હું હું ત્યાં તાળાસન કરું છું. વૃક્ષાસન કરું છું ભુજંગાસન કરું વૃજ્રાસન પછી પ્રાણાયામ અને સબસે મહત્વ પૂર્ણ ધ્યાન કરું છું.
હા વો તો સબસે મહત્વપૂર્ણ નિર્ણય થા.
હમ હમ.
મને તો હવે જરૂરી યોગ શરૂ કરવાની ઈચ્છા થઈ ગઈ.
હા. ઘણી ઘણી ઈચ્છા થઈ ગઈ તારી અરે સરસ અ સરસ અ બસ તો ફિર આવતીકાલથી મારી સાથે આવી જાયજે સાથે કરશું યોગ વધારે મજા આવેશે સાથે સાથે તો વધારે મજા આવે યોગ કરવાનું અકલ્ય અ અકલા અકલા ના મજા આવે.
જરૂર તારી સાથે આવીશ આજે તારી પાથે સીઘનું નવ શીખવા મેળ્યું.
હમ મને પણ આનંદ થયો હા સ્વસ્થ શરીર શાંતમન અને ખુશાલ જીવન માટે રો યોગ્ય કરવાયું જોઈ.
હા ચાલ આપને આજથી નિય નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા કરીએ.
હા સુું સુન સાંભળ સાંભળ યોગ કરતા ઠા શુરુઆત ના અ અમ કઠિન કઠિન આસન ના કરતી હા શરૂઆતમાં. ઓ અ ઘણી મતલબ આરામદાયક આરમ આ આસન કરવાનું જેસા ભેસવાનું તાળાસન અને શવાસન આ આ બધીની શરૂઆત કરું. અ પછી તમે અ ધીરે ધી ધીમે ધીમે ધીમે ધીમે અપની શરીરકી શરીરના પોતાનું શરીર ના ક્ષમતા દેખતે દે. આસન કરવાને.
અચ્છા ધીરે ધીરે આદત હોય જાય ન ઉસકી તો શરીર કો શરીરમાં બી.
હમ નહી અ દેખ મહિલા માટો ઘ ઘર પવાર ઘર પરિવારની ઘનિત જવાબદારી સાંભળેને. શરીર ની યોગા કરીશ ના શરીર ના તાકત રહેશે પછી મન પ્રસન્ન રહેે છે. થાક ઓછું લાગે છે થાક લાગી જાય છે તને કામ કરતે કરતે હા શરૂઆતમાં તો. શરૂઆત માં બોલીશ ને તું થાક લાગી જાય મને કામ કરે કરીને તો તો થાક તારીખ અ કમ હોઈ જાય છે.
મને પણ આનંદ થયો હ એ સારી બાતે સુનકે શરીર અ સ્વસ્થ શરીર શાંતમના અને ખુશાલ જીવન માટેના રોજ યોગ કરવાનો હા આજથી નિયમિશ ડાલુયોગ કરવાની પ્રતિજ્ઞા જ કરી છે મેને આજ
હ સારું સારું સારું હા હ. હા સ્વસ્થ રખીએ આનંદ રખીએ અપને બીચાનું પણ યોગ કરવાના પ્રેરણા જોઈ છે. હને રોજ રોજ રોગ નિરોગી જીવન આ રોજ રોજ યોગ કરવાનું હા હા રોજ રોજ મસ્ત જી યોગા કરવાનું નીજીવન ના નિરોગી રાખવાનું મન પ્રસન્ન રા ખવાનું થાક ઓછું લાગે શરીર સ્વસ્થ રહે સ્વસ્થ આહાર રહે કામ કરનાની સ્ફૂર્તિ લ લાગે અને પછી આપને દેખે આપડે બાલ બાલ બચ્ચે બી યોગ કરના લાગે
મન શાંત રહી જાય ને
હમ એકદમ ચોક્કસ શાંત થઇ જાય મેડિટેશન ના મન કી શાંતિ મળી જાયસ
અચ્છા
કરન બવ જા એ ધ્યાન કરનું બહુંતસ
જરૂરી છે ને
હા દસ મિનિટ ના ધ્યાન જરૂરી જ છે શરૂઆત દસ મિનિટસે કરવાનું પછી ધીમે ધીમે ટાઈમ બઢાઈ દો હા ઠીકે ચલો રોજ યોગ કરો નિરોગી જીવન હેને હ હ
રકું